હલો
હા, મજામા બસ, બસ મજામાં કેમના યાદ કર્યાજે
બસ જોવ, હવે વેકેશન ખુલ્યુ છે. તો કોલેજ શરૂુ થવાની વાત જોતા તમેમે પણ હવે, અમારી તો કોલેજ પતી ગઈ છે કોલેજ ના દિવસો હજી ભૂલાતા નથી.
હા, હા એ તો કોલેજ તો આપણેે ઘણી બધી મજા કરી છે, કોલેજમાં એ તો તણ દિવસો હતા, એ થોડી ભૂલાઈ
બહ બહુ યાદગાર દિવસો હતા, એ તો હવે.
આ હા, અને ઘણું બધું શીખ્યા પણ છે, આપણે આપણે કેવી ઈવેન્ટો કરતા હતા
હ કોલેજમા, તો અમે તો બહ ઇવેન્ટો કરેલી તમે તમારી ફિલ્ડમા એ ઘણી, બધી ઇવેન્ટો તો કરેલી જ છે. અત્યારે બધું કામ લાગે છે, અમુક જગ્યાએ બધી અલગ અલગ જગ્યા એ બધી વસ્તુ જે કોલેજમાં શીખા છે, એ બધી વસ્તુ કામ લાગે છે. ઓકે
હ હા, તમને યાદ છે, ઈવેન્ટ આપણેે કઈ કઈ કરી હતી
અમને યાદ છેને, અમે તો બહુ બધું કરેલું કોલેજમા અમે સ્પોર્ટ્સમાં રમેલા અમે ઇવેન્ટો, પણ કરેલી સાયન્સ ક્લબમા
હમ
અમે એનએસએસમાં પણ કેમ્પ કરેલા આપ બધું કરેલું છે, કોલેજમા તો
અ અચ્છા
તમે આવેલા, તમે હતા ન તમે હતા, એ કેમ્માં હતા આપ સેવન ડેમાં ગયા હતા એમા
હા, એનએસએસ ના સેવન ડે કેમ્પમાં હું હતી આપડું આખું ગ્રુપ હતુ. ને અને એ કેમ્પમા, તો ઘણું બધું શીખવા મળ્યું હતું ઘણી બધી મજા
હા એમાં તો બહ બધું શીખવા મળ્યું હત આપડે વ્યક્તિત્વ કેવી રીતે બનાવવું એ એના વિશે બહ બધું શીખવા મળ્યું હતું એમાં કલ્ર આપે એટલી કરેલી
હા કઈ જગ્યાએ ગયા ત આપડે
આપડે ગયા ત મહીસાગર વનમાં ગયા હતા
હા હા આપણને ટ્રેકિંગ માટે પણ લઈ ગયા તા
હા ત્યાંથી ટ્રેકિંગ માટે લઈ ગયા હતા કલ્ચરલ એક્ટિવિટી કરાવી આપડણે ત્યાં સ્પોર્ટ્સ કરેલું
હા અને હા અને સૌથી સૌથી વધારે મજેદાર અનુભવ હતો નાના બાળકોને ભણાવવાનો
જે આપડે રોજની એક એક ટીમને ગામમાં જતા અને સ્કૂલ ના નાના છોકરાઓને ભણાવવાનું ગામ ના સર્વે કરવાનું એ વારું મજેદાર હતું થોડું
હા અ સર્વે કરવા ગયા ત તો આપડું લોકો સાથેનું ઘણું વાતચીત ઇન્ટરેક્શન વધ્યું હતું તો પછી આપણને લોકોની તકલીફો વિશે સમજણ પડી હતી
હા જે તમે જેટલા ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે લોકો સાથે વાત ું એટલું તમને ખબર પડે છે શું છે શું નહીં ગ્રાઉન્ડ ઉપ એમની પ્રોબ્લેમ શું શું છે એ તમને ખબર પડે
હા સાચી વાત છે અ શહેરમાં તો અત્યારે વિકાસ થઈ રહ્યો છે શહેરમાં તો અ કેહેવાય ને કે બધી વ્યવસ્થા દેખાય છે લાાઈટ પાણી એ બધીની સુવિધા પણ આવા જે ગામડા છે જે હજુ ભારતના કોઈ ખૂણે ખૂણે જે છે એમાં હજુ વિકાસ થોડું
હા સિટીમાં તો અત્યારે તમે જોવ તો રસ્તા જોરદાર છે અત્યારે લાઈટ ની સુવિધા પાણી જે જોઈએ એ બધી વસ્તુ સિટી બસો છે ગામડા જે ખૂણાના ગામડાઓ છે જે ખાંચા ના ગામડાઓ એમાં જે લાઈટે હજી પાણી નહી પહોંચ્યું લાઈટ ન્યા
આપણા સર્વે માં પણ આપણને બધાએ ત્યાં કીધું જ હતું ને બધું
હમ હમ અને શિક્ષણ નો અભાવ બહ છે જે પછાત ગામડાઓ છે જેના રીતે ગામના વિકાસ અટકી રહ્યા છે
હા કે તયા બાળકને સ્કૂલમાં ભણવા તો મૂકે પણ આપણે તહીં સ્કૂલ ની પરિસ્થિતિ પણ જોઈતી કે આઠમા ધોરણ સુધી જ હતું બારમા ધોરણ સુધી બહુ બ તો પછી આગળ એ લોકો પાસે પૈસા પણ ન હોય બહાર ભણવા જવાના
પેલેથી નાનપણથી બધી વસ્તુ જે મળી છે સ્કૂલ મળી છે સારી કોલેજ મળી છે તો એમાં જે આપણે એક્ટિવિટી કરી છેી એ છોકરાઓને થોડું ઓછું મળે છે જેના લીધે એમનો વિકાસ અટકી જાય છે એમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય છે સાગટ જતા
હ હા અને આપડે એ ગામ આકલવાડી જે ગામ હતું એ આપડા આશ્રમે દત્તક લીધું ું હતું
આપ આશ્રમે દત્તક લીધું હતું તો એમ ગામની બધી જરૂરિયાત તો એ આશ્રરા એમનું ધ્યાન રાખતા આ રોડ છે રસ્તા છે પાણી જે બધું ગામ આશ્રમ વાળ એ લોકોને આપતા અને એવું બધું ત્યાં એક ગૌશાળા પણ હતી તમે ખ્યાલ હોય તો ત્યાં હજાર આઠસો હજાર જેટલી ગાયો હતી
હા, હા મને ખ્યાલ છે. અને આપણને સવારમાં ઉઠીને યોગા કરાવ તા હતા
હા, એ એ દિવસો, તો બહ બહુ અલગ હતા, એ ત્યારની મજા તો અત્યારે અત્યારે હવે, એ બધું યાદ આવે છે. જયારે બધું કામ ઉપર લાગી છે, એટલે
અ વ્યસ્ત દિવસોમાં જતા રહીએ, અને જિંદગી માં વ્યસ્ત થઈ જઈએ, ત્યારે આ બધી વસ્તુઓ, માટે સમય થોડો ઓછો મળવા લાગે પછી.
તમને યાદ છે, આપડે કોલેજમા સાયન્સ ફેર અને કરેલુ, ઇવેન્ટ કરેલી
હા, હા ખુબ મોટા પાઇક કરી હતી. કે અુક બાર ના વિદ્યાર્થીઓ બારની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આપણે લીધા હતા
હા, એમાબહુ મજા આવી હતી, જે એમાં તમને કઈ રીતે ઈવેન્ટ મેનેજ કરવી કઈ, રીતે લોકોને એમાં મેઈન તો તમારે એવું જ હોય છે, કે જેટલા લોકો, સાથે તમે ઇન્ટ્રેક્શન કરો એટલુ તમારું કોન્ફિડન્સ વધ તમને ખબર પડે છે. કે આવા આવા લોકો હોય છે, આવી પ્રોબ્લેમ હોય છે. ઇવેન્ટ મેનેજમેન્ટમા તમને ઘણું શીખવા મળે છે, એ રીતે બહુ મજા આવી હતી, એમા તો
હા, એ સાચી વાત છે, આ તમને અ કોઈ પ્રતિનિધિ, તરીકે પસંદ કરેલ હોય, કોઈ શિક્ષકે ઉદાહરણ તરીકે હુ, એક ક્લબમાં સાયન્સ ક્લબમાં પ્રતિનિધિ તરીકે, હતી તો જયારે તમને. હાથમા, લીડરશીપ આવે તો તમને બધાને લઈને ચાલવાનું હોય બા પસંદ ના પસદ બધાની જરૂરિયાતો ન ધ્યાન રાખવાનું હોય, તો એ થોડું હુ, શીખી હતી પછી, બીજું એક સમય ટાઈમ મેનેજમેન્ટ શીખી ત કે સમય, પેલા બધી વસ્તુઓ જે ડેકોરેશન નો સામાન પૂરો કરવાનો પછી બધી વસ્તુ વસ્તુ ઉપલબ્ધ હોવી. જોઈએ જે બાળકોને જરૂરિયાત પડશે
હાા લીડર, લીડર, લીડર. તો એ જ હોય છે, જેને જીણાથી જીની વસ્તુ અને બધી વસ્તુની ખ્યાલ પડે બધી વસ્તુ મેનેજ તા એ લીડર હોય છે. લીડરમાં બીજું કશું નવું નહ હોતુ તમે છે, હુ છે, જેને મેનેજ કરતા હોડ એ લીડર જ હોય છે. પણ બધા લોકોને સાથે લઈ, અને કાર્યને આગળ વધારવુ એ આપણું મેન કાર્ય ગોલ હોય છે, જે
આ હા, સાચી વાત છે. અને આપડી જે કોલેજ હતી એ તો રમ રમતગમત સ્પર્ધામા, પણ ઘણી આગળ હતી. બાળકો, ઘણા લેવલ સુધી પહોંચ્યા હતા.
હા, કોલેજ કોલેજ તો આપડી ગવર્મેન્ટના રેશિયોમા એ એ પ્લસ હતી, અને યુજીસી માન્ય હતી કોલેજ તો બહુ સારી હતી. જેના લીધે આપ આપણુ જીવનને, અલગ, અલગ ક્ષેત્રોમા સારા કાર્યો કરવામાં મદદ કરે છે. અત્યારે પણ કોલેજ તમને કોલેજ એમના પ્રોફેસર લોકો. મદદ કરશે તમે કઈ પણ જગ્યા અટવા છો, તો તમને આપશે એ લોકો એ વસ્તુ બહુ સારી હોય છે, કોલેજમા
હા. અને ઘણા વિદ્યાર્થીઓ હોય છે, કે જે કોલેજમાંથી પાસ આ થઈને. નીકળે છે, એજ કોલેજમાં પાછા શિક્ષક બનીને જાય છે.
હા એવું એવું થાય છે, એવું થાય છે, જે જેમને એ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય છે. અને એમના મનમાં એવું હોય છે, કે નહી આપડે જ્યાંથી ભણ્યા છે જ્, યાંથી સ્ટડી કર છે. ત્યાં જ આપડું આગળનું સેવા આપીએ તો એ વધારે એમના મા ટે સારું રહે છે, એમના માટે એમનો ગોલ જ એવો હોય છે, હતા અમારા એક સર હતા જે કોલેજ પણ એમને ત્યાંથી કર્યું હતું અને એમના કોલેજ પછી માસ્ટર કરી અને પ્રોફેસર બન્યા એટલે એમના પછીના આગળની પૂરી જોબ એમને એક જ કોલેજમાં કરેલી રિટાયરમેન્ટ સુધી એજ કોલેજમાં રહ્યા હતા.
અચ્છા. અ હા એટલે જે બોવ ગર્વની વાત કેહેવાય પહેલા તો કારણ કે આપણા શિક્ષકો જે છે, આપણને શિક્ષકનો તો ધ્યેય જે હોય કે એમનું જે વિદ્યાર્થી હો ય કય બને તો પછી શિક્ષક આપડી એમની નજરોની સામે વિદ્યાર્થીને કે બનતા જોએ કોલેજમાં એનાય અ ભણાવતા જોવે તો એમના ચ હેરા પર પણ આપણને પછી ઘણો બધો ગર્વ જોવા મળે છે.
એતો રે એ તો છે, જ એમ એમનો એક જ ધ્યેય હોય છે. કે તમે આગળ વધો ને સ્ટુડન્ટ કઈક કરી અને કોલેજ માટે કાલે કશું કક સારું કરે તો આવનારી જનરેશનને કામ લાગે
આ હા અને આપડી કોલેજમાં તો બધા તહેવારો જે હોય એના પણ એના રિલેટેડ પણ ઘણા ઇવેન્ટો થતા હતા
હા ઘણી બધી ઈવેન્ટ થતીતી આપણને તો અત્યારે બધું બઉ કામ લાગે છે. બો યાદ આવે છે, હવે પણ હવે એ ટાઈમ જતો રહ્યો છે.
સાચી વાત છે, નવરાત્રી કરતા હતા આપણેે
હ ઇવેન્ટુ તો બો બધી કરેલી
તો અ આ જે છે, કોલેજ લાાઈફ કેહેવાય કે એ દિવસો કેહેવાય કે જ્યારે તમે એક્સપેરિમેન્ટ કરી શકો કે તમારી પસંદ તમારે કઈ ફિલ્ડમાં જવું છે, કઈ ફિલ્ડમાં નથી જવું કારણ
અ એ ત્રણ વર્ષો તો એ ત્રણ વર્ષો તો આપણા ના હોય એ ત્ર ણ વષૉ તમારા ગોલ ડન પિરિયડ હોય છે, જેમાં તમે મજા સાથે કરિયર કઈ રીતે આગળ વધારવું એ નક્કી કરવાનું હોય છે, તમે કઈ રીતે આગળ વધો છો એ તમારા ઉપર છે. કોલેજમાં ઘણા છોકરાઓ છોકરીઓ બગડી જાય છે. ઘણા એમને કરિયર બનાવીને નીકળે છે, તો એક સારી કોલેજ હોય છે, તો તમને તમારું રાઈટ ગાઈડન્સ આપે તો તમને સારું રે
હા સાચી વાત છે. એના માટે એ એટલે જ તો તમારી સારી કોલેજની પસંદગી પણ તમારા કારકિર્દી પર એક આગવી ઓળખ ઉભી કરે છે.
હા એ તો છે જ
હા સારું સારું ચાલો આપડે કોલેજના બધા ભેગા થઈએ કોક દિવસ
મળીએે મળીએે ચાલો સારું આવજો